હેલો કેમ છો?
હેલો હું મજા છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું. ઘણા દિવસ પછી વાત થઈ રહી છે. શું ચાલે છે.
બધું સારું છે કોલેજ અને ઘરનું કામ બંને સારું ચાલે છે. તમારે શું?
મારું પણ બધું સારું ચાલે છે. આજે સવારે વહેલા ઉઠ્યો અને પછી થોડું ભણ્યું
રોજ કેટલા વાગે ઉઠો છો?
સામાન્ય રીતે સવારે સાડા છ વાગે ઉઠ્યો છું. તમે?
હું સાત વાગે ઉઠું છું પછી તૈયાર થઈને નાસ્તો કરું છું.
નાસ્તામાં શું ખાવું પસંદ છે?
મને ઉપમા પઆ અને થેપલા ગમે છે. તમને?
મને ઢોકળા ઈડલી અને પાઉભાજી ગમે છે.
શું તમને રસોઈ બનાવી ગમે છે?
હા. મને નવી નવી વાનગીઓ બનાવવી તેમજ રસોઈનો ખૂબ જ શોખ છે. તમને ગમે છે?
મને એટલો તો શોખ નથી. પણ ક્યારેક જરૂર પતી અને પોતા પૂરતી રસોઈ બનાવી દઉં છું. તેમજ ચા નાસ્તો તો કરી જ લઉં છું.
વાહ સારું કેવાય આજે બગોરે શું જમ્યા?
દાળ ભાત શાક અને રોટલી. તમે?
ખિચડી ને કઢી.
તમને મીઠાઈ માં શું ગમે છે?
મને મીઠાઈમાં ગુલાબજામુન અને શ્રીખંડ ગમે છે. તમને?
મને રસમલાઈ અને આઈસ્ક્રીમ ખૂબ જ ગમે છે.
વાહ તે તો મને ભી ખુબ જ ગમે છે.
છેલ્લે ક્યાં ફરવા હતા?
હું મારા પરિવાર સાથે દીવ ગઈ હતી. ત્યાંના દર એક લિના મને ખુબ જ મજા આવી.
તમે ત્યાં શું શું જોયું?
બીચ કિલ્લો અને સ્થાનિક બજાર ઘણા ફોટા પણ પાડ્યા.
વાહ હું દ્વારકા ગયો હતો. મંદિર અને દરિયો બંને સુંદર હતા.
ખરું કહ્યું વાર્તામાં તો ખુબ જ મજા આવે છે. ત્યાં કને શ્રી કૃષ્ણ નું મંદિર જોઈને બી ખુબ જ મજા આવે છે.
તમે ભવિષ્યમાં ક્યાં જવા માંગો છો.
હું કશ્મીર કેરળ અને મનાલી જવા માંગુ છું તમે?
હું પણ ત્યાં જ અને કેરળ જવા માંગુ છું.
મને પણ પહાડોવાળા સ્થળો બોવ ગમે.
મુસાારફરીમાં ટ્રેન ગમે કે બસ?
ટ્રેન મારી પાસે દેશોને બહારના દ્રશ્યો જોવાની મજા જ અલગ છે.
ખરું કહ્યું મને ટ્રેનમાં મુસાફરી કરવી ગમે છે.
તમારા પરિવારમાં કેટલા સભ્યો છે?
અમે ચાર લોકો છે. માતા-પિતા, ભાઈ ને હુ.
મારા ઘરે પાંચ લોકો છે.
પરિવાર સાથે સમય કેવી રીતે પસાર કરો છો?
અમે સાંજે સાથે જમીએ છીએ અને વાતો કરીએ છીએ.
અમે ક્યારેક ફિલ્મ પણ જોઈએ છીએ.
પરિવાર સાથે અમે સમય વિતાવવાથી ખુબ જ આનંદ મળે છે. હા.
હા, સાચું કહ્યું.
તમારો મનપસંદ તહેવાર કયો છે?
મારો મન પસંદ તહેવાર નવરાત્રી છે, તે મને ખુબ જ ગમે છે. અને નવરાત્રીના ગરબા કરવા તેમજ ગરબા ગાવા અને રમવા ખુબ જ ગમે છે. તેમજ રોજ-રોજ મસ્ત-મસ્ત ચણિયા ચોળ પહેરીને તૈયાર થવું, એ તો મને ખૂબ જ ગમે છે.
મને દિવાળી ગમે છે. ઘર સજાવું અને દીવા પ્રગટાવવાની મજા અલગ છે.
ખરું કહ્યું, મને કોળી પણ ખુબ ગમે.
ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનું ગમે છે કે?
હા, મિત્રો સાથે પતંગ ચગાવવાની મજા જ અલગ છે.
ખરું કહ્યું મને પણ સાથે ઊંધિઓનું જલેબી ખાવા ની મજા આવે. તમારો મનપસંદ શોક કયો છે?
મને ગીતો સાંભળવા, ક્રિકેટ જોવું અને પુસ્તકો વાંચવા
અને વર્કઆઉટ કરવું, ચાલવા જવું અને ફોટોગ્રાફી ગમે છે.
રોજ કેટલો સમય કસરત કરો છો?
હમ્મ, લગભગ પિસતાલીસ મિનિટ
વાહ. તે તો બહુ જ સારું કહેવાય, સ્વાસ્થ્યનું તો ખુબ જ ધ્યાન રાખવું જોઈએ.
સાચી વાત છે, તમે બી કરો છો?
હા, ક્યારેક-ક્યારેક તો કરી જ લઉં છું.
બરાબર.
ભવિષ્યમાં શું બનવા માંગો છો?
હું સફળ બિઝનેસ બનવા માંગુ છું. તમે?
હું પણ મારા ક્ષેત્રોમાં સફળ કારગિર્દી બનાવવા માગું છું.
તમારા સપના પૂરવા કરવા માટે શું કરો છો?
હું નિયમિત અભ્યાસ કરું છું, નવી બાબતો શીખવાનો પ્રયત્ન કરું છું. તેમજ મારા સપનાઓ પાછળ એકદમ મહેનત કરીને ચાલુ છું. જેથી હું કઈ પણ પાછળ ન મૂકું અને દિન રાત મહેનત કરીને આગળ જ વધું.
ખૂબ સરસ મહેનતનું ફળ તો તમને જરૂર થી જરૂર મળશે. હા હું પણ એવું જ માનું છું મેહનત કરવા શકે છે. હ ફ આવડ ટઉ છે હ ફ બધું જ છે ખુબ જ સાચું કયું.
સારું હવે મને થોડું કામ છે.
ઠીક છે તમારી સાથે લાંબા સમય પછી વાત કરીને ખુબ જ આનંદ થયો.
મને પણ આનંદ થયો.
ફરીથી જલ્દી વાત કરીશું.
જરૂર તમારો દિવસ શુભ રહે.
તમારો પણ આવજો આવજો.